હલો
હલો
અવાજ આવે છે મિત્ર
હા છે.
હા શું કરી રહ્યા છું.
ક નહી હમે તો બેસી નથી છએ
જમીલ એ લીધ
હા જમ મે્યા લઈ છે.
હમ્મ. કેવું ચાલે છે વાતાવરણ?
વાતાવરણ એમ તો હવે સારું જ છે. વરસાદ નો
બરાબર. અને કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે?
કોલેજ લાઈફ એમ તો હવે સારી જ ચાલી રહી છે.
હા. તો થોડા ફ્રી હશો તો મને થોડીક માહિતી આપશો ને. સ્થાનિક તહેવારો સ્થાનિક તહેવારો-સ્થાનિકો તહેવારો અને પરંપરાઓ વિશે.
હા.
તો મિત્ર હવે તો થોડા દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થઈ જશે. મેને મને તો તહેવારો આવે એટલે પહેલેથી જ આનંદ થવા લાગે છે. ઘરમાં બધું આપડે સાફ સફાઈ કરીએ છીએ. નવી-નવી વસ્તુઓ ખરીદીએ છે, અને આપણે સગા સંબંધીઓ ને બોલાવીએ, આખું વાતાવરણ જ ખુશીથી ભરાઈ જાય. અને, બીજું જોઈએ તો દરેક તહેવારની પોતાની અલગ-અલગ મજા હોય છે. નવરાત્રી આવે ત્યારે આપણું જે ગુજરાત છે, તે આખું ગરબામાં રંગાઈ જાય છે. ઉતરાયણ આવે ત્યારે આખું આકાશ પતંગોથી ભરાઈ જાય છે. દિવાળી આવે ત્યારે આખું ગામ અને શહેર આખા દિવાળો પ્રકાશથી ઉડે છે. તો એ બધું આપડી જૂની પરંપરાઓ છે, જે કરતા આવેલા છે. આપણેે વારસાગત રીતે, તો એ તહેવારોને પણ આપણે એજ રીતે ઉજવીએ તો આપણા સંબંધો જે છે મજબૂત બને. મને તો બાળપણમાં તહેવારોની મતલબ બાળપણમાં જ મજા આવતી તી બહુ. નવા-નવા કપડા લેવા, ઘરની સફાઈ કરવી મમ્મીને જે મીઠાઈ બનાવતા હતા અમે તેમાં મદદરૂપ કરવું, અને મિત્રો સાથે આખો દિવસ મજા કરવી. અને એ દિવસ જ જેટલા ખુખાર હતા ને કે યાદ જ શું કરું. તો તને કયો તહેવાર સૌથી વધારે ગમે છે મિત્ર?
મને એમ જોવા જઈએ તો નવરાત્રી ખુબ જ ગમે હે, કેમ કે એમાં નાચવાનું ખુબ જ મન ગમે સે. કારણ કે નાચવાનું એવું વસ્તુ સે જે બધાને જ ગમતું હોય સે. જે ના નાચતું હોય ને એ પણ નાચવા લાગે છે.
હા મિત્ર, તમારી વાત તો સાચી સે. અમારા ગામમાં તો તહેવારોની મજા જ અલગ હોય છે ત જેમ કીધું તેમ નવરાત્ર્રી તો નવરાત્રી આવે એટલે બધા અમે જે દસ્તાર લક સને બધાય એક-એક મતલબ તૈયારી કરી અને એક અલગ જ ડાન્સ તૈયાર કરીએ, જે નવરાત્રીમાં અમે ડાન્સ કરીએ છીએ મતલબ ગરબા રમીએ છીએ. અને બીજું તો કોઈ પણ ભેદભાવ વગર અમે સાથે ઉજવણી કરીએ છીએ કોઈ પણ તહેવારની. અને એ વસ્તુ શહેરમાં પણ થાય છે. પરંતુ ગામમાં જેવો આત્મીય માહોલ હોય છે કે એ અલગ જ લેવલ ના હોય છે મિત્ર મને પણ નવરાત્રી તો ખુબ જ ગમે છે તમે કીધુ તેમ છાંજ પડતા જ લોકો તૈયાર થઈને ગરબા રમવા જાય છે નાના બાળક હોય વડીલ હોય કે કે કોઈ પણ માણસ મતલબ કોઈ પણ વ્યક્તિ નવરાત્રિ એટલે રાતના સમયે ગરબા રમવા જાય છે નવ દિવસ સુધી આખું આપણું વાતાવરણ આનંદથી ભરાઈ જાય છે તો મિત્રો તમારા બાજુ કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવે છે
હા હા મિત્ર અમારા બાજુ એમ જોવા જઈએ તો ઘણા બધા તહેવાર એવા છે જે પરિવાર માં પણ થતા હોય છે અને એવા ઘણા બધા તહેવાર ગામમાં ઉજવામાં અનેક તહેવારો માત્ર ઉજવણી ના દિવસો જ નથી પરંતુ સમાજ ને એકતા પ્રેમ સહકાર અને ભાઈચારા નો સંદેશ આપે છે ભાઈચારો એટલે કે બધા સાથે મળ હોય ને કોઈ પણ કાર્ય કરે છે ગુજરાતમાં એમ જોવા જઈએ તો આપણે નવરાત્રિ ઉત્તરાયણ જન્માષ્ટમી રથયાત્રા વગેરે જેવા તહેવારો લોકોમાં આનંદ અને ઉત્સાહ મળરે છે દેશના અન્ય રાજ્યોમાં પણ ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે પરંપરા એટલે કે જો આપણા પૂર્વજોથી મળેલા સારા વિચારો રિવાજો અને જીવન મૂલ્યો તથા સંસ્કારો પરંપરાઓ આપણને વડીલો નો આદર કરવો કુટુંબમાં પ્રેમ જાવ કુદરત નું સન્માન કરવું અને સમાજ સાથે જોડાય ને જીવવાનું શીખાવે છે સ્થાનિક તહેવારો ન સૌથી મોટું મહત્વ એ છે કે તેઓ લોકોને એકબીજાની નજીક લાવે છે તહેવારો દરમિયાન લોકો ભેગા થાય છે અને શુભેચ્છાઓ પાઠવે છે સાથે ભોજન કરે છે અને આનંદ વહેંચે છે આજથી સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બને છે તેથી આ તહેવારો બાાવકો અને યુવાનોનો પોતાની સંસ્કૃતિ વિશે જાણવાની તક આપે છે. લોકનૃત્ય લોકસંગીત ઘણા બધા તહેવાર એવા છે જે નવી પેઢી પોતાની ઓખને સમજે છે તો તમારા ગામમાં પણ એવી પરંપરા હશે જેના વિશેે તમે મને થોડું કહશો.
હા મિત્ર તમે જે એક્સપિરયન્સ કીધો તે. ખુબ જ સારો હતો અને તમે જેમ કીધું તેમ. દિવાળી હોય કે હોળી હોય તો અમારા ગામમાં એવી પરંપરાઓ છે. કે જે વડીલો છે એ બધા જે. પરંપરા રીતે કરતા આવેલા હોય છે જેમનું તે. હોય છે. આપડ ધર્મનું. તે બધા કરતા હોય છે અને એમાં પણ. આપણને ખુબ જ મતલબ રસ રસ હોય છે. કારણ કે એવું જવા જઈએ તો. ખૂબ જ અજીબ લાગે છે પરંતુ એ. કરવું પણ મુશ્કેલ જ છે. અને બીજું જો એ તો દિવાળી આવતી હોય તો. એમાં પણ. ઘણા બધા પ્રકારના. આપણે જે. રંગોળી બનાવી. દિવા પરગટાવવા મીઠાઈઓ બનાવી અને. બધા સગા સંબંધીઓને મળવા જોવું. અને તમે જેમ કીધું તેમ જે હોળી જે છે પેલા તો હોળી આવે જેમાં. આપણેે. પાંચ દસ દિવસ પહેલા જ આપણેે જે નાની હોય એવી સળગાવીએ છીએ. અને પછી જે મોટી હોળી ના દિવસે બધા આપણેે. ગામવાસીઓ ભેગા થઈએ છેીએ અને આપડણે. એ મોટી હોળી એટલે કે ધૂમધામથી ઉજવીએ છીએ. અને તેના જ બીજા દિવસે આપણે જે. જે ધૂડેટી આવી છે. તો એ એક હોયનો જ પ્રકાર છે પરંતુ. તેની ઉજવણી એ પરંપરા રીતે જે કરવામાં આવે છે. એ ખુબ જ આનંદમય હોય છે મિત્ર અને અમારા ગામમાં દર વર્ષે એક મોટુ મેળો ભરાય છે ત્યાં નાના બાળકોને રમકડા હોય છે મીઠાઈ. ચગડોળ. અને પાણી જે પાણીપુરી દુકાનો. અને તેમાં પણ ઘણા બધા. પ્રકારના કાર્યક્રમો જે સાંસ્કૃતિક હોય. નાના બાળકો થી લઈને મોટા બાળકો સુધી બધ. બધા જ આનંદ થી મેળામાં જાય છે. અને મને એવું લાગે છે કે તહેવારો માત્ર આનંદ માટે જ નથી મિત્ર તે આપણને પરિવાર સાથે સમય પસાર કરવાનો વડીલોનો આશીર્વાદ લેવાનો અને સગા સંબંધીઓ સાથેના. સંબધને મજબૂત બનાવવાનો મોકો આપે છે. અને બીજું તો કે આપણે કોલેજ લાઈફમાં જઈએ. તો આપણને પણ યાદ આવે છે તહેવારો તહેવારો પર. કે ક્યારે ઘરે જઈએ ક્યારે તહેવાર આવશે એવું પણ થાય છે મિત્ર તો મિત્ર તમે શું કહેશો હવે.
હું તો હવે એટલું જ કહીશ કે. જે સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરાનો. સન્માન કરે છે તે સમાજ હંમેશા. સમૃદ્ધ બને છે તો મિત્ર હું અંતમાં એટલું જ કહીશ કે આપણે સોએ આપણા સ્થાનિક તહેવારો અને. પરંપરાઓનું સન્માન કરવું. અને તેમને સાચવવા તેમજ આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે ઘણા એવા સારા પ્રયત્નો કરવા જોઈએ. તો તમે કઈ કહેશો?
હા મિત્ર હું પન એટલું જ કહીશ કે આપણે જે સ્થાનિક તહેવારો અને પરંપરાઓ આપના જીવનમાં ખુશી, પ્રેમ એકતા અને ભાઈચારો લાવે છે. પરિવાર અને મિત્રો સાથે ઉજવેલા તહેવારોની યાદો જીવનભર આપણને સાથ રહે છે. એટલે આપણે દરેક તહેવાર આણંદથી ઉજવવો જોઈએ. પોતાની સંસ્કૃતિનું સમ્માન કરવું જોઈએ અને નવી પેઢીનું પન તેની સાથે સાચી ઓળખ કરાવી જોઈએ. તો મિત્ર તમે જે તમા જે માહિતી આપી એના બદલ હું આભાર માનું છું. ધન્યવાદ.
ચલો મળી.
હા